કેમ છો બેન.
એકદમ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં આજે છે, ને મારી ઘની દીકરી છે ને. ઈ રોજ એને છે. પપ્પા આવે ને એટલે એકદમ ચોટી જાય એને અને એના પપ્પા રે એટલા બધા લાડ કરે ને તે જ મને એમ થયું કે આ વાત દીકરી નો સંબંધ કેટલો સરસ છે. નને હમ કારણ કે આપણે જુઓ. કે આપણે નાના હતા ત્યારે આપણે આપણા પપ્પાને જોઈને કેટલા ખુશ થઈ જતા તો મને તોજ મને મારા પપ્પા યાદ આવી ગયા જે અત્યારના તો મારી સાથે નથી એમ પણ બાપ દીકરીનો સંબંધ છે. ને ઈ જોઈને આખ માં પાણી આવી જાય આપણેે આખો દિવસ મમ્મી તરીકે એની પાછળ ભોગ દઈએ. એને લેવા મુૂકવાનું કરી કે એને ભાવતું જમવાનું બનાવે કેટલુંય કરીએ અને આપણે ખીજાઈએ એટલા એના તો પણ એને જે એના પપ્પા સાથેનો એક સંબંધ હોય છે ને એ આખો અલગ જ હોય છે. અને એના પપ્પાનો ય થાક એક એની દીકરી હશે કે એની દીકરી કઈ બોલે ને ત્યાં ઉતરી જાય છે. આ એક એવો અનોખો સંબંધ છેને, જેને કોઈ સમજી જ નથી શક્યુ કે આ બાપ દીકરી નો સંબંધ બાપ એટલો કઠણ હોય છે ને કે પોતાની કોઈ જ લાગણીઓ દર્શાવતો નથી પણ એની દીકરીને માંદી પડે કે કઈક વાગે ને તો આપણેે તો મમ્મી તરીકેની આપડે કહીએ ચાલ દવા લઈ લે આ કર લે. પણ બાપ તો અંદરથી ધુજી ઉઠે. એમ મારી દીકરીને કઈ થઈ નથી ગયું ને જો એને તાવ આવતો હશે ને. તો એમ કેતું હશે કેટલાને તું સુું જ હું મારી દીકરી પાસે બેઠો છું. એમ કરીને ય ધ્યાન રાખશે. અડધી રાત્રે ઊભા થઈને એને દવા આપશે અને એને જોવા જશે. કે એને ઠંડી નથી વાતી ને એને કઈ થતું તો નથી ને? ઈ બાપ છે ને બોલતો નથી, પણ કરી બહુ દેખ ખાડે છે એ લાગણી દર્શાવી નથ શકતો. પણ દીકરી માટે એનું છે ને હૃદય એકદમ નરમ હોય છે. ગમે એવો સ્ટ્રોંગ માણસ હોય, ગુંડો હોય પણ એ એની દીકરીને જોશે ને ત્યાં એના હથિયાર નીચા પડી જશે. એટલું બધું લાગણી એને થઈ જશે. પણ જયારે ઈજ દીકરી મોટી થાય છે અને અમુક દીકરીઓ બાપાઓને સમજતી નથી. અને લવ મેરેજ કરીને ભાગી જાય છે. ત્યારે એઈ જ બાપ ભાંગી પડે છે અને અથવા એના પપ્પા હવ એમ કે બેટા આ ની આ સારું છે અને ત્યારે ઈ એમ કે કે નહી તમને નથી ખબર આ તો અમને જ ખબર પડે. ત્યારે એ પપ્પા ની કેવી સ્થિતિ હોય છે ને એ દીકરી બસ એને સાચું એનું ફ્રેન્ડ સર્કલ લાગે અથવા તો ઈ કે ઈ જ સાચું લાગે છે. પણ માં થી વધારે જેમ દીકરીઓનું થતું હોય ને તો હું તો કહ છું કે ઈ પપ્પા જ હોય છે. ઈ પપ્પા સૌ થી દુનિયામાં ગુંડામ ગુંડો માણસ હોય ને ભાંગી ક્યારે પડે, જ્યારે ઈ દીકરીને વળાવે છે, ત્યારે સૌથી પપ્પા ભાંગી કે હવે મારો જીવય હું અત્યાર સુધી જીવું છું ઈજ મારી દીકરી માટે જીવું છું. મારી દીકરી જ પરણીને વઈ ગઈ હવે મારો કોઈ મતલબ જ નથી રહ્યો. ને માતો કઠણે હોય છે. માં આખો દિવસ એને ખીજાઈ ને મારી દેતી હોય, બાપ તો કોઈ દિવસ હાથે નથી ઉપડતો. દીકરી એમ કેવા ધીરથ રેખ પપ્પા મારે આ જોઈએ છે. હા બેટા ચાલ તમે લઈ જાઓ. એમ કરી અને ગમે એટલો થાકેલો માણસ હોય પણ દીકરી બોલે એટલે એ ચાલવા ઉઘાડા પગે બાપ ચાલવા માંડે છે. એટલે આજે સંબંધ છે ને એ તો મને એમ થાય કે કે ઈશ્વરે એક ઓળંગ જ રીતે સંબંધ બનાવ્યો છે. અને બાપ દીકરીનો સંબંધ એક ઈશ્વરની સાથે ભક્ત નો સંબંધ હોય ને એવો સંબંધ છે તમારું શું કેવું છે?
એકદમ સાચી વાત બાપ અને દીકરી ના સંબંધ નો તો કઈક વર્ણન કરી જ ન શકીએ. માતાનું વાત્સલ્ય દીકરી માટે બરોબર છે. એ હોય જ. કારણ કે દીકરી ઈ માતા ની બીજી મિત્ર હોય છે, પણ બાપ અને દીકરીનો જે સંબંધ હોય છે, એ એક અનોખો જ હોય છે. જેમાં બાપની પીડા કે જયારે પળ-પળ દીકરીને જોવે ને ત્યારે એમ થાય કે આ કાલ સવારે મારી દીકરી જતી રહેશે. કોકના ઘરે જતી રહેશે. પછી આમ નહીં જઈ શકે, તેમ નહીં જઈ શકે તો એની છાઓ પૂરી કરવાવાળી જે તલબ હોય ઈ પણ અલગ હોય છે. અને વારંવાર દીકરીને જે ગમતું હોય તે લાવી દેવું તેને કોઈ કાંઈ કહેવું ન જોઈએ, તેને જે ગમે તેજ લઈ દેવું. તેવી બધી પિતા છે ને એને લાડ કરવામાં કોઈ કસર નથ બાકી રાખતા. પહેલું આપડે અમથું ગીત થોડું ફેમસ થયું છે, પેલું લાડલી ગીત. એમાં ઈજ કે છે ને, કે તું અમને મૂકીને જતી રહીશ, પણ પછી અમે તારી વાટ તો જોશું જ તે. કારણ કે બાપ એક જ એવો વ્યક્તિ છે કે જે દીકરીની વારંવાર રાહ જોઈ છે. એને ખબર છે કે એની સિવાય એને સમજવા વાળું કોઈ છે જ નહીં. અને છતાં પણ એને આ એક કઠોર નિયમનો પાલન કરવું પડે છે, કે પોતાના કાળજાના ટુ આપડાને પોતાનાથી અલગ કરવો પડે છે. અને ઈ જ્યારે ઈ બાપ ની વેદના હોય ને ઈ બાપને જ ખબર હોય. અને એમાંય જયારે દીકરી સાસરે જાય, જે બાપે એને ખૂબ પાળીને મોટી કરી હોય, ખૂબ લાડકોળથી એને રાખી હોય અને જયારે સાસરે જાય અને ઈ સાસરીયાઓ જયારે એને પીડા આપે ત્યારે ઈ જ માં-બાપ ની જે દુર્દશા થતી હોય ને એ તો ઈ બાપ ને અને માંને જ ખબર હોય છે. પણ તમારે જયારે બાપ અને દીકરી ની વાત આવે ને, બાપ ત્યારે પડી ભાંગે છે. જયારે એની એનું ગોતેલું પાત્ર પોતાની દીકરીન જ્યારે હેરાન કરે છે. પણ છતાંય તે જયારે ઈ બાપ મક્કમતાથી દીકરીન સાથે ઉભો રહે છે, નહીં હોય તું ચિંતા કરમા હું તારી હારે જ છું, બધું બરોબર થઇ જશે બેટા. એમ કરીને વા પિતા પોતાની દીકરી માટે ખુબ જ લડી શકે છે. ઈ તમામ દુનિયાની સાથે લડી શકે છે. પોતાની દીકરી માટે થઈને. મેં આવી એક કહાની જોઈએ છે કોઈ નહીં કે પોતાની દીકરી ને સાસરીમાં તકલીફ હોય છે તો પરિવાર તો ખુબ સારો અને સમૃદ્ધ હોય છે. પણ કહે છે અવારનવાર ફોન કરીને કે તમારી દીકરી આવું કર્યું છે, પણ તમે ચિંતા ન કરતા અમે સંભાળી લેશું. પણ જયારે ઈ એના સાસરે જઈને જોવે છે કે એની દીકરીની સાથે મારપીટ થયેલી છે ત્યારે એક જ ઝટકે બેન્ડ વાજાની સાથે પોતાની દીકરીને વાસ જતે ગાજતે લઈ જાય છે. કે મારી દીકરી મને ક્યાંય ભારે નથ મારી દીકરી મારા માટે બધું જ છે, એટલે હું એને રાખી શકીશ. એટલે બાપની માટે દીકરી પેલાય ભારણ નથી હોતી, ને પછી પણ નથી હોતી. આ તો ખાલી સમાજના દાયરાઓ છે. જેને નિભાવવા પડે છે. વાસ્તવમાં અત્યારના જમાનામાં ખુબ સારા માણસો મળવામાં મુશ્કેલી હોય છે. જેમાં પિતાને સૌથી વધારે ઈજ ચિંતા થાય છે મારી છોકરી કોઈ ખોટું સ્ટેપ ન લે એની સાથે કઈ ખોટું ન થાય પરંતુ જયારે આવું કઈ થાય ત્યારે પણ બાપ નામાં એટ ક્ષમતા હોય છે પોતાની દીકરી માટે ઉભો રે. એક આ પણ એક અનોખા સંબંધ ની રીત જોઈ મેં. કે જે અલગ જ રીતે રજૂ થઈ રહી છે. તમે આવી ક્યારે કહાની સાંભળી છે, તમારું શું કેવું છે આના વિશે?
બહુ સાચી વાત છે તમારી. બાપ દીકરીનોો સંબંધ ખરેખર બહુ ન્યારો છે. મને તો યાદ છે- હું નાની હતી ને તો મારા મમ્મી મને એમ કે ને કે જાને બેટા આમ કરી નાખ ને તો મારા પપ્પા તરત એમ કતા ના ના ના ના હો એને ન કરાવતી તો કાલ સવારના સાસરે જશે ને તો ઈ કરવાનું જ છે એને. તું કરી નાખે એને આરામ કરવા દે અરે ત્યારે તો હું હજી દસ વરષની જ હતી. તો એ મારા પપ્પા એમ કેતા ના કાલસવાર ન એ હોય જશે. એટલે ક્યારે પણ એમ કો બર પપ્પા જ મારા છે, માર મમ્મી તો જો મને કેટલું ખી જાય છે. મારી મમ્મી તો છું તું આવું બધ આખો દી લડ્યા જ કરે. મને કામ જ સોપ્યા કરે છે. પણ મારા પપ્પા કેટલા સારા છે અને ખરેખર મારા પપ્પાને હું એમ કવ ને કે પપ્પા આમ જોવું ને મને આને આમ કર્યું તો મારા પપ્પા તરત બહાર નું કોઈ મને કઈ કર્યું હોય ને તો ગુસ્સે થઈ જતા માર દીકરી ને કોને કંઈક કર્યું એટલે ખરેખર પપ્પા આપણા પ્રોટેક્ટ કરવા વાળા હોય છે અને પઈના ખોરાબ બેશે ને તો આપણને એમ થાય કે દુનિયાની સૌથી સેફ જગ્યાએ આપણે બેઠા છીએ. આપણી બાજુમાં પપ્પા હોય ને તો આપણને એમ થાય કે આપણે જગ જીતી ગયા. મારા પપ્પા એટલે આવા, મારા પપ્પા એટલે આ આપણે સ્કૂલ માં કે કેલું કહીએ કે મારા પપ્પા એ તો મને આમ કરી દીધું, મારા પપ્પાએ તો મને આમ કર્યું મારા પપ્પા મારા માટે આ લઈ આવ્યા, મારા પપ્પા આ કરી આવ્યા એટલે આપણા નજીકમાં, સૌથી વધુ નજીકમાં આપણા પપ્પા જોય છે ભાઈ દીકરીઓને તો ખાસ જ મારા પપ્પા જયારે ગુજરી ગયા ને બે ત્યારે મને એમ થઇ ગું કે મારું વિશ્વ જ પૂરું થઈ ગયું. ભલે ત્યારે મારા હસબન્ડ હતા, મારા છોકરાઓ હતા પણ ના મારું વિશ્વ ત્યાં પૂરું થઈ ગયું, મારું પિયર જતું રહ્યું. પપ્પા હોય ને ત્યાં સુધી આપણું પિયરે રહે છે. પણ પપ્પા નું હોય ને પછી આપણને આપણું પિયર આપણું પિયર નથી રાખતું. ત્યારે એમ થાય કે કે બસ આપણા ઉપરથી એક છત્રછાયા વય ગઈ છે, આપડે કેમ ઘરનું છાપરું ઉડી ગયું, એવું આપણા ઉપર થી છાપરું ઉડી ગયું છે. એવી ફીલિંગ આવે છે. પપ્પા હોય ને ત્યાં સુધી એમ થાય કે પિયર આપણું છે. ના હો હું ભલે પરણી ગઈ પણ મારે કઈ દુઃખ આવશે ને તો મારી સાથે કોઈને ઉભું હોય ને તો મારા પપ્પા તો મારી સાથે જ છે, મારા મમ્મી તો મારી સાથે છે, પણ મા પપ્પા એમ કે કે ના હો બેટા કઈ પણ થાય આ ઘર તો મારે નીકરીનું જ છે. એ જ દીકરીનું ઘર પપ્પા વયા છેને. પછી એનું રેતું નથી એટલે હું તો એમ જ છું કે દરેક ને પપ્પા હોવા જ જોઈએ. પણ કુદરત ની આગળ આપણું ચાલતું નથી. અત્યારે મને રોજ એમ થાય મારી દીકરીનેના પપ્પા સાથે લાડ કરતી જઉં ને તો હું છાના ખૂણે રોઈ લો કે મારા પપ્પા તો હુંય એમ કરત ને ભલે ને હુંય અત્યાર ના મોટી થઈ ગઈ. પણ ગમે એટલા દેવું વર્ષને થાવું ને તો એ તમે તમારા પપ્પા આગળ જાાવ ને તો તમે એક નાના બાળક જ થઈ જાવ આપની રાહ જોએ ઉઘાડા પગે આપડે એમ કહીએ કે પપ્પા હું સાસરે થી આવું છું હો તો ઉઘાડા પગે એ આપણા ઘરની બહાર ઊભા હોય. ક્યારે પહોચશે ક્યારે પહોચી. ક્યારે પહચી અરે કેટલી તૈયારીઓ કરવા મળશે મારી દીકરી આવેળી એને તો આ ભાવે છે એને તે ભાવે છે આજ તો એનું ર ત્યાં સુધી એની જ ભાવતી વસ્તુ વતુઓ કરવાની છે એને આ વસ્તુ ગમશે એને આ વસ્તુ નહી ગમે એવું કરવા મમાંડે આપડા પપ્પા એટલે આ જે એક અનોખો સંબંધ છેને. એ સંબંધ તો હું તો એમ કહ છુ, દરેક દીકરીને એ જીવે ને ત્યાં સુધી મળવો જોઈએ. દરેકની ઉપર મા પપ્પાનોો છાયો રહેવો જ છે. મમ્મી નો તો રેવો જ જોઈએ પણ પપ્પા ન રેવો જોઈએ તમાર શું કેવું છે.
એકદમ સાચી વાત છે અને બાપ બંનેની છત્ર છાય ખૂબ જ જરૂરી છે પણ દીકરી માટે તો બાપ એનો મુખ્ય કહેવાય ને કે કવચ રોપય કહેવાય. જો બાપ બેઠા છે તો દીકરીને કોઈ ચિંતા હોતી નથી બાકી તો આપડે કહીએ ને કે બધા સંબંધ હોય છે. ભાવવાના પણ એક અને બાપ બે એવા છે જે નિસ્વાર્થ સંબંધ હોય એની સાથે પ ખુબ પ્રેમ કરતા એ પિતા અને દીકરી એ બંનેનો તો સંબંધ અનમોલ જ છે મને તો આવું લાગે છે. કે વાસ્તવમાં બે જે સંબંધ છેને. ઈ અલગ જ તરી આવે મા માતાની સાથે તો દીકરી ન અલગ હોય જ છે. પણ પિતાની સાથે તો એમ કેવા ને એનો કોઈ શબ્દ ન આપને પ્રોપર ગોતી શકે કે કેટલું અટેચમેન્ટ હોય છે એ બંને વચ્ચે એકની પીડા એક બે એકબીજાની પીડા સમજી શકે છે બે એકબીજા માટે તત્પર રહી શકે છે બાપને દીકરી વાળલી હોય છે દીકરી માટે બાપ વાળ હોય છે. બસ મને તો એવું લાગે છે આ સિવાય તમને કઈ બીજું લાગતું હોય આમાં તો કે હો મને
નાન અભિન આજે તમારી સાથે વાત કરી અને મારા પપ્પાની જે મને યાદ આવી ઈ તમે મારી સાથે લાગણી મારા લાગણીમાં જોડાઈ ગયા અને મને આટલું આનંદ થયો ને કે હવે મને કઈ આવુ થશે તો હું પાછો તમને ફોન જરૂરથી કરીશ હો બેન ચાલલો આવજો
હ જો